હેલો બસ મજા માં તમે કેમ છો.
હમ મજામાં છું.
તો આજે આપડે કયા ટોપિક ઉપર વાત કરશું.
આજે આજે આપડે છે ને અ. સુ કેવાઈ.
ફિટનેસ ઉપર વાત કરવી છે આજે.
હા ફિટનેસ પર વાત કરીશું.
હમ તો તમે શું કરો છો ફિટનેસ માટે રોજ બરોજની તમારી લાઈફ સ્ટાઈલમાં જો. એજ. મેં તો મારી ફિટનેસ માટે એક નવું ચાલુ કરેલ છે. નવો નિયમ લીધો છે મેં એની માટે હમણાંથી તો હું. તો એ ફોલો કરું છું રોજ સવારે વેલા ઉઠી ને ચાલવા જવાનું. અને યોગા કરવાનો મેં ફિટનેસ નો નિયમ લીધો છે. કે હું રોજ સવારે ઉઠું છું રોજ સવારે વહેલી ઉઠું છું. રોજ સવારે વહેલી ઉઠું છું અને અ વોક કરવા માટે એટલે ચાલ. ભગ રોશની હું. અ બે થી ત્રણ રાઉન્ડ મારું નું પાચમટ જેટલું એક રાઉન્ડ મારું તો થોડું ચાલવાનું ચાલુ કરું છું જેથી કરી થોડું ફિટ રહી શકીએ.
હા બિલકુલ સાચી વાત છે તમારી આજે આપણા જીવનમાં
હેલ્ધી રહેવું એ ખુબ જ જરૂરી છે કારણ કે આપડી જો હેલ્થ જો સારી નહીં હોય તો આપણું કેવાય ને કે આપણી લાઈફ જ કોઈ સારી ના હોય એટલે મને તો લાગે છે હેલ્થ સારી હોવી એ ખુબ જ જરૂર છે. ને હું મારી હેલ્થ માટે હું ડેલી સવારે છ વાગે ઉઠું છું. અને અમે ચાર કિલોમીટર સુધી અમે દોડવા જઈએ છીએ પછી અમે દોડતા દોડતા જીમે જઈએ છીએ ત્યાં જઈને કસરતો કરીએે છીએ. આમ ડમ્બલસઉચકીએ બીજી બધી અનેક કસરતો કરીએે છીએ. અને આવતી વખતે ચાલતા ચાલતા પાછા આવી છીએ એટલે અમારું ચાલવાનું પણ બરોબર રહે. અને એમને. બધી જ વાત નો ફાયદો રહે અને એક એ કસરત ને એવું. કરવાથી આપણે મનને શાંતિ મળે. અને પાચન ક્રિયામાં આપને સારી મદદરૂપ થાય. તો મને તો એ લાગે છે કે આપણે જીવનમાં સારું સ્વાસ્થ્ય હોવું એ ખુબ જ જરૂરી છે કારણ કે જો આપ. બ સારું જો સ્વાસ્થ્ય ના હોય તો મેં કીધું ને કે આપડી જિંદગી જ એમ નકામી કેમકે સારું જે આપડે સારું જીવી જ નહી શકીએ સારું સ્વાસ્થ્ય વગર.
હા તમારી. તમારી વાત એકદમ અ સાચી છે. થોડું આપડે આ કસરત કરશું યોગ કરશું. તો આપડી હેલ્થ સારી રહેશે તો આપડું એ લાંબુ જીવી શકશું ને આપણા માટે ફાયદા. સાબિત રહેશે જો આપડે નહી કરીએ તો આપ. આપણને જ નુકસાનકારક સાબિત થશે કે આપણા શરીર માટે જ નુકસાન રહેવાનું છે તો આગળ જતા ભવિષ્યમાં આપણને જ તકલીફ પડશે. મારું બી એવું જ છે થોડું ઘણું રૂટીનું હ સવારે વહેલી ઉઠી જાઉં છું ઉઠીને. હ નીચે ચાલવા માટે જઉં છું અમારે ત્યાં સરસ મજાનું ગાર્ડન છે તો હું ગાર્ડનમાં ખુલ્લા પગે ઘાસ માં ચાલુ છું જે થી બધા કે છે કે ઘાસ માં વહેલી સવારે ખુલ્લા પગે ચાલવાથી આંખ માટે બહ જ સારું છે તમારી આંખ ની રોશની વધે છે નેખ નું તેજ બી વધે છે અનેને બહુ સારું સાબિત થાય છે તમારા. શરીર માટે અને આંખ માટે તો હું ગાર્ડનમાં ઘાસ માં થોડી વાર ખુલ્લા પગે ચાલુ છું. પછી હું નોર્મલ. વોક કરું છું સોસાયટીમાં ચાલુ છું અને પછી હું યોગ અ યોગા કરું છું મને યોગ કરવો ગમે છે જોકે બીજી બધી કસરતો બી સારી છે. જે તમે જીમમાં જઈને કરો છ એ બી પણ મને ખુલ્લી હવામાં જે કસરત. કરવાની આવે એ મને બહુ વધારે ગમે છે તો હું એ કરું છું જેમાં યોગમાં હું સૂર્ય નમસ્કાર કરું છું. રોજ ના હું દસ થી બાર સૂર્ય નમસ્કાર કરવાનો મેં નિયમ લીધો છે તો રોજ સૂર્ય નમસ્કાર કરું છું. સૂર્ય નમસ્કાર કરવાથી શું થાય છે કે તમારું જે પેટનો ભાગ. હોય છે એ બી થોડો ઓછો થઈ જાય છે તો એ તમારી માટે ખૂબ સારો સાબિત થાય તમે એનાથી થોડા ફિટ રહી શકો છો ચરબીનો ભાગ. આપણા શરીર માંથી થોડો ઓછો થાય. અને આપણને શરીર ને બી હલકું લાગે ને શરીર ફિટ એન્ડ ફાાઈન રહે જેથી તમે. ભવિષ્યમાં નુકસાન ના કરે ક્યારેક તમારે દોડવું હોય ક્યાંક જવું તો તમને જે પેલું. શરીર માં ઘણી વખત તમને થાક લાગે બેચેની લાગે. સુસ્તી લાગે તો તમે રોજે રોજ કસરત કરો વ્યાયામ કરો યોગ કરો. તો તમને બહુ ફાયદાકારક સાબિત થાય છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી. નહી તમે જાણો છો તો આજિ જલ્દીી સમને તો તમે જાણો છો. કારણ કે આજની જનરેશન એવી થઈ ગઈ છે ને. કે મોટા ભાગનો એલોનો ટાઈમ સોશિયલ મીડિયા અને મોબાઈલમાં જ વિતાવે છે. પહેલાના સમયમાં કેવું હતું કે ઘણા બધા લોકો પોતે મોબાઈલ ન મોબાઈલ ત્યારે તો હતા જ નહીિ પરંતુ ત્યારે બધા બાર રમવા જતા હા બધા તો લોકોની ફિટનેસ એમ સારી રેતી આજની જનરેશન એમાં તો એવું છે કે પોતે ઘરથી બહાર નીકળતા જ નથી એટલે તે લોકોનું હલન ચલન ખુબ જ ઓછું હોય છે. અને હલનચલન ખુબ જ ઓછું હોવાને કારણે તે લોકોનું સ્વાસ્થ્ય પણ સ્વચ્છ રહી શકતા નથી અને સ્વાસ્થ્ય જો સ્વચ્છ ના હોય. તે લોકો પણ ઘણી ખરી બીમારી પણ આવી શકે છે. અને સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ કરવાથી. તમને ખબર હશે તો આજે રેડિયેશન પણ ખુબ જ વધી રહી છે. તો રેડિએેશનથી પણ ઘણા ખરા એ લોકોને નુકસાન થઈ શકે છે. પરંતુ આજની જનરેશન કોઈ માની જ નથી રહી કે આજે કસરત કરવી જોઈએ યોગા કરવો જોઈએ. કે બહાર દોડવા જવું જોઈએ એવું તો કઈ માનતું જ નથી ને આ. ધારો કે એ લોકો રમવા પણ જાય બહાર તો એ લોકો પાંચ દસ મિનિટમાં. પાછા રિટર્ન આવી જાય કેમ કે એ લોકોને ગરમી વધારે લાગે આમ છે પંખા નીચે જવું છે આમ એ લોકો રમવા પણ નહી પેલાના જમાનામાં તો એવું હતું કે રમવા જાય એટલે જ કસરત થઈ જાય એટલે કસરત કરવાની કશી જરૂર જ નહી પડે. તો મને આજની જનરેશન માટે તો આ કસરત યોગા એ કોઈ નહી કરે એવું જ લાગે છે કે મને તો.
હમ મારું બી એવું જ માનવું છે કેમકે આજકાલની જે બી જનરેશન છે નાના છોકરા. હોય કે મોટા હોય. હવે જ્યારથી સોશિયલ મીડિયા અને મોબાઈલ આવ્યું છે ત્યારથી એમાં જ રચ્યા પતી રહેશે કે મોબાઈલ લેપટોપ ક ટેબ્લેટમાં ગેમ રમી એમાં જોવું કાડ ટન જોવા પિક્ચર જોવા એમાં જ રત્યા પચાર છે બહાર જઈ ને બહાર રમ દોડવું અ ફ્રેન્ડ્સ સાથે રમવું ગમતું જ નથી બહાર જઈને ફ્રેન્ડ્સ જોડે રમે તો થોડા ફિટ એન્ડ ફાઈન થાય. અથાળું જીવનના લીધે નુકસાન સાબિત થાય તમને તમે બહાર જઈને ફ્રેન્ડસ જોડે રમો. દોડપકડ રમો અથવા થોડી ઘણી રમત રમતો તમારું થોડું બોડી બી ફીટ તમારું ખાતેલું જે હોય તમને પચે બી ખરી હવે તમે એક જાત તમારું બેઠાડું જીવન થઈ જાય તમે મોબાઈલને સોશિયલ મીડિયા ઉપયોગ કરે અથવા ટેબ્લેટમાં મો હ કાર્ટૂન જોયા કરો ગેમ કરો તો એ તમને નુકસાન સાબિત થયું છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી અને આજે તેના લીધે ઘણી ખરી બીમારી પણ વધી રહી છે જેમ કે. પછી. મોટા ભાગની જનરેશન કેવું એજ્યુકેશન લેવલ તો પ્રાપ્ત કરે છે મતલબ શિક્ષણ તો પ્રાપ્ત કરે છે. પરંતુ સાથે સાથે એ લોકો ને કેવું ઓફિસ નું કામ જોયએ છે મતલબ બેઠાડું જીવન જોયએ છે તમે કીધું માણે ને એ લોકો આખો દિવસ લેપટોપની સામે બેસી રહી છે. તો એ લોકોને ઘણી બધી બીમારીઓ જેવી કે લાગુ પડી શકે. હમણાં તો મેં ઘણા બધાને જોયા છે કે વીસ વીસ પંદર પંદર વર્ષના છોકરાઓને હાર્ટ એટેક આવે અને ઘણી ખરી બીમારી થઈ શકે છે તમારું શું માનવું છે.
હા બરાબર સાચી વાત છે તમે જયારે લેપટોપ અને ટેબલેટ લઈને બેસી રહ્યો છો તે તમારી ત તું બેઠાડું જીવન થઈ જાયને બહુ ખરાબ આદત પડી છે નુકસાન થઈ શકે છે. જય્યારે તમે બહાર નીકળો બહાર રમો બાર છોકરા જોડ તમે ફૂટબોલ રમો મેચ મેદાનમાં ક્રિકેટ રમો વોલીબોલ રમો તો એ તમારીને થોડા ફિટનેસી તમારા શરીર ને બી ફાયદાકારક શબ થાય ફૂટબોલ તમે રમો તો બોલ ની પાછળ દોડ ભાગ કરો એટલે તમારું ખાવાનું થોડું બચે શરીર માં સ્ફૂર્તિ આવે જે તમે ખાધું છે એ તમને. ચી જાય તો તમને ફરીથી બીજી વાર ભૂખ લાગે તો તમે જે ખાવ એ તમારા શરીર ને અંદર થી પોષણ બી મળે ફાયદાકારક સાબિત થાય. જયારે તમે બેઠી જાઓ ને બે ખાઈ ને પછી તમે બેસી જાઓ પાછા લેપટોપ લઈને તો તમને એ ખાધેલું પચવાનું જ નથી તો એ પછી તમને નુકસાન સાબિત થાય જયારે તમે બહાર જાઓ. ક્રિકેટ રમો ફુટબોલ રમો વોલીબોલ રમો. તો બહારની હવા તમારા શરીર ને અડે શરીરમાં એ બહારની કુદરતી હવા શરીરમાં અંદર જાય. તે તમારા ફેફસાને બી સાફ કરે ને ફેફસા માટે બી ફાયદાકારક સમ થાય જ્યારે ઘરમાં તમે અ કોમ્પ્યુટર ની સામે બેસી રહેતી તરી નથી આંખો જ ખેંચાવાની છેને આંખને બી નુકસાન કરે. અને એના લીધે તમને આગળ જતા ચસ્ બી આવી જાય. તે તમારા શરીર ને બી નુકસાન કરે અને ઘણી બધી બીમારીઓનું બી આકર્ષણ બની જાય તમારું શરીર. ઘણી બધી બીમારી થઈ જાય તમને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ. ઘળી બધી જ બીમારી આવી જાય એના પછી તમારે થોડું બહાર નીકળવાની જરૂર હોય છે ત્યારે.
હા ખુબ જ સાચી વાત કહી તમે અને આજે જોઈ કે રોગોની જ વાત કરીએ. તો આજે સુગર પ્રેશર જેવી બીમારીઓ ખુબ જ આગળ વધી રહી છે તે બધામાં જોવા. કોમન જોવા મળે છે કારણ કે સુગર પ્રેશર થવાનું કારણ એ છે કે. વ્યક્તિઓ પ્રેશર કેમ થાય પેલી વાત તો પ્રેશર થવાનું કારણ શું છે કે. વ્યક્તિઓ ઘણું ટેન્શન લે છે કે કોઈ વાત. મતલબ કોઈ શેર કરી શકાતું નથી કોઈને કઈ વાત કે. એવું કઈ હોય તો પ્રેશર થઈ શકે છે અને સુગર તો કેવું કે. આપડા ખાવા પર ડિપેન્ડેન્ટ હોય છે કેમ કે આજની તમને આજની જનરેશન ખબર જ હશે. કે. મોટા ભાગ ન ખાવાનું એ લોકો ન બહાર ન જ હોય છે જંક ફૂડ જ હોય છે એ લોકો ઘરનું ખાવાનું. મોસ્ટ ઓફી ઓછું ખાય છે ખાય છે પણ ઓછું ખાય છે એટલે. એ લોકોનું પીઝા બર્ગર સેન્ડવીચ એ બધું જ બહાર નુ જ. ખાવાનું હોય છે મોસ્ટઓફલી તો એવું ખાવાના લીધે. પણ મને તો લાગે છે કે સુગર જેવી બીમારીઓ ગંભીર બીમારીઓ. એ આપણા શરીર માં તરત આવી શકે છે એવું મને તો લાગે છે.
હા બરાબર છે તમારી વાત સાચી છે એના લીધે શુગર અને જે. કોલેસ્ટ્રોલ જેવી બીમારી છે એ બહુ જ વધી જાય છે કેમ કે તમે બેસા બેઠા ખાવઓ તમે શરીરને. કઈ હલન ચલન ના કરો કોઈ એક્ટિવિટી ના થાય તમે શરીર ને થોડું હલાવો થોડું ચાર. થોડું દોડો કસરત કરો તો તમે જે ખાધું છે એ બી તમને પચવાનું જો તમે. ના કરો તો તમને એ પછી નુકસાન સાબિત થાય તમને લાંબા ગાળે મોટી મોટી બીમારીઓ લાવે ઘણી વખત. તો હાર્ટ એટેક જેવી બીમારી બી થઈ જાય છે નાની ઉંમર માં તમે સાંભળ્યું હશો સમાજ. તેમાં ઘણી વખત નાની ઉંમરે તમને હાર્ટ એટેક આવી જાય છે તો એનું મોટાભાગે કારણ એ જ છે. કે તમારું બેઠાડું જીવન અને. તમે તમારા શરીરને કોઈ પણ જાતની કસરત ના કરો અને વ્યાયામ ના કરો એ તમને. નુકસાન સાબિત કરે.
હા બિલકુલ સાચી વાત. તો મને તમારા જોડે વાત કરવાની ખુબ જ આનંદ આવ્યો.
મને પણ તમારી જોડે વાત કરવાની ખુબ મજા આવી.
આજ રીતે આપણે બીજી વાર પણ કોઈ નવા નવા ટોપિક પર વાત કરીશું.
હા જરૂર ચોક્કસ.
હા ચલો બાય.